હલો. હલો.
હમ.
હલો.
હલો.
હલો હા.
હલો.
હલો. અવાજ આવે છે. અવાજ આવે છે.
હા આવે છે અવાજ આવે છે તને આવે છે.
હા આવે છે.
ઓકે બરાબર આવે છે.
અ બરાબર આવે છે. તો અમને આવ મારો અવાજ.
તારું ધીમો આવે છે મને.
કે એટલે એમાં કેવું થ કે મારે છે ને મારે વારે સ્પીકર પાસે રાખું ને ફોન.
એક એક મિનિટ હો. અ એકદમ ધીમો આવે છે ફરીથી બોલ.
નહી આવતો હજુ. હ મારે કેવું થાય છે હું મારા મોબાઈલ ના સ્પીકર ઉપર હું. લઈને જાઉ ને ત્યારે અવાજ. જા આવે છે ત્યાં સુધી નહી આવે. કાન ઉપર રાખીશ ને ફોન તો નહી એ તમને એટલો અવાાજ આવે મારો.
અચ્છા ઓહો બરાબર. બરાબર અચ્છા ઓ કઈ વાંધો નહી ચલ અહ અહ તો કેવી રીતે કશું ફાવશે બોલવાનું?
હમ્મ ટ્રાય કરીએ.
હા ટ્રાય કરીયે.
હા.
બોલું, હું? હા, અહ આવતા અઠવાડિયે તો ગરમી બેતાલીસ ડિગ્રી બતાવે છે, તો રસોડામાં ઊભું રહેવું પણ અઘરું પડશે, તો મને એવું લાગે છે કે કંઈક ઠંડુ અને કંઈક હળવું પ્લાન કરવું પડસે.
હા. ચીવા તેલ મસા મસાલા વાળું ખાવાનું મનજ ની થાય, હું વિચારતી હતી કે આખા અઠવાડિયાનું મેનુ બનાવી લઈએ, એટલે રોજ મગજ ના દોડાવવું પડે.
હા. બરાબર છે. અહ સોમવાર થી શરૂ કરીએ. તો સવારે તો કંઈક ઠંડુ જોઈએ, દહીં પૌઆ કે ઓટસ સ્મુધી કે એવું કંઈક?
કેળા, દહીં, થોડું મધ અને બરફ, પેટ પણ ભરાય અને ઠંડક પણ રે, બોપરે છાસ, રોટલી, ભીંડાનું શાક અને કાકડી ટમેટા નું સલાડ પણ સારું.
અરે વાહ! જોરદાર મેન્યુ, તો અહ, સાંજે રોટલી શાક તો નહી મજા આવે.
હા, સાચી વાત છે, આપડે સોમવારે સાંજે મગદાણા ડોસા કરી શક કે સાથે ફુદીનાની ચટણી, તવી પર ઝટ થઈ જાય અને તળવાનું પણ નઈ.
હા, બરાબર છે. ચાલ મંગળવારનું પણ કહી દે, મંગળવારે શું કરવું છે?
જો મંગળવારે છે ને, સવારે રવો ઉપમા નાક પણ દહી સાથે, એટલે કોરો ના લા કે બપોરે લીંબુ ભાત, આદુ, લીંબુ અને કોથમીર નાખી નાખીને સાથે બુંદીનું રાઈત તું હોય, તો વધારે સારું લાગશે.
હમ્મ, બોવ સરસ ચાલ મોઢામાં પાણી આવી ગયું, આ પણ પરફેક્ટ છે, હવે અ રાત્રે કઈક સૂપ જેવું, બરાબર.
હા, સાચી વાત એમાં છે, ને ટમ ટામેટા ગાજરનું ઠંડુ સૂપ હોય ને એ વધારે સારું રેશે, ઉકાળીને ફ્રીજમાં મૂકી દેવાનું, સાથે ટોસ્ટ, ગેસ સામે ઓછું ઉભું રહેવું પડે, એના લીધે.
હા, યાર. બરાબર છે, એતો લખી લીધું મેં સારું તો બુધવારે તો માર્કેટ જવાનું છે, એટલે બુધવારે ફટાફટ થાય, એવું કઈક જોઈએ.
સવારે ઠંડુ દૂધ કોનફ્લેક્સ, બપોરે દહીં ચણા અને રાત્રે પાણાભાત મૂકી દઈએ, આગલી રાતના ભાતમાં પાણી, ડુંગળી, લીલા મરચાં, સવારે તૈયાર. બની ગયું. તારું મેનું.
હા, એ બહ ઠંડુ હો, અત્યારે આ ગરમીની સિઝનમાં એ પાણાભાત તો એકદમ ઠંડુ પડે, તો નાની બા બનાવતા શરીરને ઠંડક આપે, એમાં કાચી કેરી પણ છીણીને નખાય.
હા, સાચી વાત છે, મજા પડી જાય, કેરી, ડુંગળી, ભાત ઉપર રાય જીરા નો વઘાર તો બો વધારે મસ્ત લાગે.
હા. અને ગુરુવારે તો ગેસ્ટ આવવાના છે, પણ આપણે હેવી નહી બનાવીએ કારણ કે ગેસને પણ તો ગરમી લાગેને.
હા સાચી વાત છે, હા તો એના માટે છે, ને સવારે ફ્રૂટ ચાટ એમાં તરબૂજ છે, પછી શકટી છે, દ્રાક્ષ પછી જે બી ફૂડ ભાવે એ રીતે બપોરે ગુજરાતી કઢી ખીચડી કઢી થડી. કરીને પીવાઈ પણ ખરી.
બરાબર છે.
હમ.
અને રાત્રે.
રાત્રે આપડે વેજ સેન્ડવીચ ગ્રીલ ના કરીએ તો ચાલે. પણ કાકડી ટામે ટા, બાફેલા બટેકા, ફુદીનાની ચટણી, સાથ છાશ હોય તો સારું રેશે.
છે, છાસ તો જોઈએે જ. અને શુક્રવારે મારે ઓફિસ જવાનો વારો છે, એટલે ટિફિનમાં મારે કઈક લઇ જવું પડજે પડશે. તો ટિફિનમાં શું કરશું આપડે?
કે ગરમી પડે એટલે ટિફિન બહુ બધું લઇ જાય તો ખરાબ થઈ જાય. તેના માટે થેપલા વધારે સારા રહેશે, થેપલા બનાવી દેજે આજ. ફ્રીજમાં ત્રણ દિવસ રે સાથે છુંદો અને છાસ ની બોટલ. ઘરે આપણે સવાર ઈડલી સાંભાર ખીરું રાત્રે ફરમેન્ટ થઈ જશે.
બરાબર છે. બરાબર છે, રાત્રે મને લાગે છે, પાછું કઈક લાઈટ પણ કઈક ફાઈબર વાળું એવું, શું કરી શકાય રાત્રે?
હમ રાત્રે તો છે, ને દૂધીના મુઠિયા સ્ટીમ કરીને રાખવાના તળવાના નથી, એટલે ગરમી ના લાગે ઉપર કોથમીર લીંબુ પણ સારું રહેશે, મુઠિયા સાથે ચા ઓય તો વદારે મજા આવી જાય.
હમ. બરાબર છે. સારું તો એ બરાબર છે, એ પણ મેં લખી લીધું છે. અને હા અને શનિવારે રજા છે, પણ અમાં આ શનિવાર ના દિવસે પકંઈક સ્પેશિયલ અને હલકું
હમ. હમ હમ જો સવારે મેથીના થપડાતા હમણાં ઓફિસે ગયા ત તમે ત્યાં ત લઇ ગયા હતા એટલે ઓફિસે પાછા થપલા, શનિવારે સવારે બનાવાય તો નહી, એટલે મિક્સ વેજ પરોઠા પણ તમાવા ઉપર પાછા તળવાના, તેલમાં. બપોરે દાળ કઢી પણ પ્રવાહી રાખીએ એટલે ગળે ના અટકે.
બરાબર. બરાબર છે અને અ સાંજે છ. પર બેસીએ, છત પર તો પણ ગરમી જ હોય છે પણ તો એ રાતે થોડી ઠંડી હોય છે.
છે ને એના માટે ભળ પુરી ઘરે બનાવીએ તો જેમાં મમરા ડુંગળી ટામેટા કાચી કેરી લીલી ચટણી સાથે કેરીનુંું પના. લૂ ના લાગે એના લીધે.
બરાબર છે મને કેરીનો પ ન તો બહુ જ ભાવે. અને રવવારે તો ફેમિલી ટાઈમ બપોરે જમ. જમીને એઈ ને નિનીરાતે સુઈ જવાનું.
હા સાચી વાત છે તો રવિવારે સવારે હા તો એના માટે. છે જો રવિવારે સવારે મસાલા છાસ સાથે બાજરીનો રોટલો નહી ઘઉંની રોટલી બનાવાની કારણ કે ગરમીમાં બાજરીનો રોટલો ના ભાવે તો બહપરે. ખંડ પુરી નો પ્રોગ્રામ કરવાનો પણ પુરી ઓછી તળીય બે બેજ બહ વધારે નહી.
બરાબર છે સાચું હા એટલે શું કે ટાઈમ પણ ઓછો બગડે. વધે પણ બહ નહીિ અને હા અને બરાબર છે રાત્રે એકદમ હલકું કેક કરી નાખશું. અ ફ્રૂટ કસ્ટર્ડ જેવું એકદમપ. બોરે બનાવી રાખ્યું હોય ઠંડુ ઠંડુ અને છોકરા હવે ખુશ થઈ જાય.
છાસ કાકડી તરબૂદ તો કોમન બીજું શું ધ્યાન રાખવાનું.
હા ગરમી માટે ને. ગરમી માટે છે ને ત્રણથી. થી ચાર લીટર પાણી તો પીવું જ જોઈએ જાણે કે. પછી લીલા શાકભાજી પછી. અ એ. બધા શરબત અલગ અલગ ખસ નું ને. તે અને પછી રાત્રે દહીં ના બદલે છાસ આયુર્વેદમાં તો રાત્રે દહીની નાચ પાડે અને તળેલું મેંદો વધારે મરચું બધું અવોઈડ. કરવાનું બરાબર ને.
બરાબર અને મીઠાઈમાં કેવું કઈ ખરું કે એ તો ખાઈ શકાય.
અ મને લાગે છે મીઠાઈમાં ગુલાબ જાંબુ નહીિ રસમલાઈ કે એ બનાવી શકાય પણ એ પણ નહીિ થોડું હેવી પડે. ઘરનો શ્રીખંડ કેરીનો રસ અને ગોળધાણા ગોળધાણાનું. પાણી પણ એ તો કઈ મીઠાઈ ના ગણે.
બરાબર બરાબર સરસ. પ્લાન થઈ ગયો લિસ્ટ બનાવી લીધું સોમવાર થી શરૂ કરી દઈશ ને.
હા હા લિસ્ટ બનાવી લીધું મેં બધું જ લખી લીધું છે અને આપણો પ્લાન કહેવાય ને કે શરૂ પણ થઈ ગયો.
બરાબર.
બંને મળીને ત્રીસ મિનિટમાં રસોઈ. પતાય દસો.
લકી. ચાલ હવે આજે રાત્રે કેરી નું પન્ના બનાવી ને ટેસ્ટિંગ. કરીશું આપણે.
હા ફ્રીજમાં એકદમ બરફ ની ટ્રે બધી જેટલી બધી છે, ને બધી ભરી નાખે અને પછી આખું અઠવાડિયું ઠંડુ કુલ કુલ
હા હા સા સાચી વાત છે, બીજું બી કઈ જોઈ લેશું કઈ બીજું કઈ બનતું હોય જે ફ્રીજમાં રાખી શકાયને ઠંડક પણ રહે ગરમીમાં તો ઈ બી આપણે ટ્રાય કરીશું.
એવું કરશું ચોક્કસ હે ને. સારું સારું ચાલતો બાય.